હેલો. હેલો. હેલો. ક્રિષ્ણાબેન કેમ છો?
ક્રિષ્નાબેન કેમ છો?
હા મજામાં.
હા તમે મજામાં છો? બસ આ રહ્યા તમે શું કરો છો?
બસ અમી આ રહ્યા બધા મજામાં?
હા બધા મજામાં આમ થોડું ઉતાવળું બોલો અવાજ ઓછો આવે છે.
હજુ પણ ઓછો આવે?
બસ એટલું બોલવાનું રાખવાનું એટલે શું છે સંભળાય સારું. એવું છે?
હ તો કશો વાંધો નઇ તો હવે બોલ. શું કરે બસ શાંતિ એ શું કરે બધા મજામાં છે?
બસ બધા મજામાં.
એ માર ભાભી ને નિષ્ઠા
બસ બધા મજામાં, ઘણા દિવસ થીયા આ મળવા આવું નથી?
આ મળવા હવે આબું તો શે પણ જો
કારણ કે નાના છોકરાઓ યાદ કરે છે તમને. નાના ભૂલકાઓ યાદ કરે છે તમને. હા તો આવો આવો મળો.
હા જરૂર ચોક્કસ, શું ક હા
તું એમ કેતો તો
ચોક્કસ.
હા, બીજું એમ કેતો હતો કે નાના છોકરાઓને ફરવા લઈ જવાના છે
હા, ઓકે, અમને એ લઈ જજો ને અમે આઈશું.
હા, તો આપણેે બધા ગોઠવીએ ભેગાથઈને, ભેગાથઈને ગોઠવીયે.
બરાબર? તો ક્યાં જશું બોલો, દ્વારકા? હા. આપણે દ્વારકા ગયા નથી, તો દ્વારકા જઈએ. હા, તો ભગવાન
કરો
હલો. હેલો.
હલો ગાદી કરો, અમે આઈશું. હોવે ઘાટ કરો મી આઇશું
બરાબર તો ગાડી કરીએ, તો તમે કેટલા જણા છો?
આય અમે માર મમ્મી, પપ્પા
બરાબર. તો ટોટલ તમે ત્રણ જણા? ચાર જણા ટોટલ?
ચાર જણા બે ને બે ચાર ચાર.
બરાબર ચાર. તો અહીયાં છોકરાઓ છે, જુઓ ને અમે બે જણા
હા.
અને બીજા છોકરાઓ છે. અમૂલ ગાડી થઈ જશે આપણે બરા, ઈકો ગાડી
કરવા
હા, ઈકો ગાડી લઈ લેશુ, તો શું છે બધું
જો રાય ફરવા લયક છે, ફર
હમ્મ, હમ્મ, બીજું કો?
અમારે યાતો અમારે બાને આ જોર બગે છે, આજે અહં જ સિહામુ કરવા.
એવું છે, એમ.
પંચર પડી્યું હેકો હામુ કરવા જસી, હવે જોવી આજની તો કાલ તો થાહૈ.
હા, હા.
તો તમે વહેલા ફોન કરજો, તો કશો વાંધો નઈ તાર, હો.
હા, તો વાંધો નઈ તો કોલ તો આપશું તમને અને તમને યાદ આવે તો કોલ આપજો ને કે અમને તો યાદ ઓછું આવશે પાછું.
તો હું કેઈશ એમને
હા, તો તમે વાત
હું કેઈશ એમને
હા તો કેજું કેજુ કે આપ, હા અને બીજું એ પણ કેજો કે આપડે ફરવા જવાના છે, દ્વારકા. કારણકે આપણે તો નક્કી, હા આપણે તો નક્કી કર્યું, પણ એમને તો વાત કરવી પડશે ને કે આપણે જવાનું છે, એમ.
હા. બરોબરરે કે પ મેહાણા, જો ચાર દાડા આવે એક, તો મને એકલી ને જ કેતા તા
કારણ કે પિંડો એ હણા આ્યા છે, ને રાજપુર
હા, હા
એટલે કતા કે ચાર દિવસ જો હવે જોવો હ ચમચમ થાય વાત, થાય કો છ, મેી તો ના જ પાડી
હમ, હમ
એ તો ના જ પાડીએે એ ત્યા, ના પાવ
હમ, હમ એટલે ના નાની ચાલે ને આની છોકરી, ને લઈને જોતો ચાલે જવું એ તો
હા
બે પિંક શુ, નામ ડિમ્પલ હા, છોકરો અને ડિમ્પલ કેવું કોઈ હોય, ને
હા, એ અમે બંને જ જ ક ત ડિમ્પલ ના ચતા કસુ, નહી બતાય કોણ ભાઈણી
ચલે, ચલે
ટાઈમ બસ અમારે ઘરે કોણ કોઈ, હે કરે એવું
તો પછી ના જવાય, એ તો પછી, તો પછી એ તો હવે સમજ્યા એમનું તો એ ચલાય, લે તો અહીંયા ર રહેવું પડે તો અહી જ રેવાય દવાય, નહીિ
કાત તો અમાર હાહારણ ક હતો. હારાકીી ત હું, જવ હું ઓશું બે હવે, અક્ષન લઈ ને જઈ, તો ગોટ ના બીજાને રૂટલા ખબર પડી એમ તો થોડા રતી, ને બધાને ખબર આવે. હકક, એ તો ખાલી હતા. એમ કરી હતા, તેમ કરી. અમે આ ગોટલા, કાઢ કાઢ્યા.
હું, હું.
કાઢ્યા, અને ગોટલામા થી ગોલી, કાઢી અને ગોટી પર પછી બાફી બાફી પછી, શેણી શેણી પછી ચીન બસી બત્તી છે, કે મુખવાસ માટે બની તમારે ખાવા હોયને, તો લઈ જાજો
હા હા, વાંધો નહી. તમને બનાવ તો આવડે છે, એમ
હ
મેં તો પહેલી, વાર જાણ્યું હતુ તમને આવડે છે, એમ બરાબર
શેકી દેવાનુ, તું મિક્સ કરી દેવાનું પછી શેકી દેવાનું મસ્ત થઈ જાય.
બરાબર, જોરદાર તમને આટલું સરસ બનાવતા આવડે. બરાબર, બરાબર
તૈયાર કરજો.
હા હા સમજી ગયો, તમને યાદ કરવા જ પડે ને કેમ ના કરાય બસ અક્ષુ શું કરે છે.
અને બરાબર, નિસર્ગ ભણે કે નહી, ભણતા ચલ હા.
ક્યારથી
કાલથી વેલી મોડી ચાલથી આખા દિવસની
કાલથી
કાલ કાલથી
હજુ ક આવતી કાલે થશે ને
હવે દ જાય હોય ઠેઠ હાડા પોચે ઘરે આવશે કોણ
હમમ હમમ ચાલે બીજું કો.
રનધાવા તરરે ના મજા આવે કેમ કે અહિયાં ખેતર વાટ ભરાય જાય નો બે જણા યે નય જઈ હકે એવું થાય. એટલે હવે પછી અ બે મહિને પછી બનાવીશ વરાહળ પસી
હા તો શિયાળા મ
અર હા પસી.
ચાલો ચાલો શિયાળા માં દોડે દોડે ટ્યુશન બંધાઈ દેવાનું.
એમ
બરાબર ને
હા બધાય દેશું.
ચાલે
બોલો સા ક્યાં
બરાબર સે હવે સ્વાધ્યાય વાળાનો ભાઈ નો ફોન આવ્યો હતો આ જવાનું તો છે જ ફોન આયવો તો પેલા ના પાડી મને અને હાલ વચ્ચમાં કોલ આયો હું અમને કડીકને આપડે બાર મિનિટ પૂરી થાય ને એટલે એમને કોલ આપું કે ભાઈ તમે હાજર હોય તો જઈએ એમ
હા બરોબર બે જણા કે
હમમ ના ના મુ એકલો જ
દપત્તિ સાથે
ના હું એકલો જ આમ તો દંપતિમાં જઈએ છીએ હા. કેવું છે તબિયત રેડી.
પૈથી વાત કરવી હે કડીક કડીક બે જણ જ જોડે વાતો કરે
કોના જોડે? કોના જોડે વાતો કરવી છે?
પરેશભાઈ જોડે ને, પપ્પા જોડે.
તો કરો એમને ફોન
હા આ પતી જાય પછી એમને ફોન કરું.
હા સીધો એમાં કોલ જ કરવાનો.
હા કશું વાંધો નય.
પૂછી લેવા નું કે ભઈ પપ્પા ફ્રી છો તમે તો વાતચીત થઈ જાય એમ
હા એવી રીતના જ કરીશું.
હમમ અ બરાબર અને શું કરે તમારા સાસુ સસરા ની તબિયત રેડી.
બસ રેડી છે. અયા ગુડે થોડું કેવું હતું પણ હવે સારું છે કોને મને સારું છે પગે
બરાબર અને અનિતા હોય શીખચો હ.
એ કાલાબનો છે.
કાલ આવશે એમ.
પલાવશે.
બરાબર.
ત્યાં મારે જોવું છું અવરાઈન તો એક રાત્રે એવું આબુતુંશે પણ હવે ચમચમ થાય હ જુઓ.
હ વાધો ન અને પિંકી કેવ છે? ક્યા આયા?
રાજપુર કાલ આયા હૈ.
કાલ આયા એમ.
કાલા સ તે આજુ આખો દાડો બધા ભેગા એટલે હ કાલનીતા આવશ.
તો પિંકી રોકા હૈ કયા હમણા ને?
ળડી દાે રોકાવા અને સીએન પપ્પા બીમાર ગઈ ને.
હ હા.
તેમ.
એટલે હમણાં રોકાશે એમ ને.
હા એમ.
તો અઠવાડિયે તો બહાર ખાઈ લેવાય એવું થોડું કે મહેસાણા તમારે જવું છું પડે.
એ તમારે ફરીતો ખ શીખ બે જણાસ ને અમ ધોરાનું ઘરે બધું. સની રાખવાનું.
આઈ વા ભાજી.
એવી રીતના. એ હજી પાકુ નતા કહેતા મહુ ના પાડતા હતા મુ પાડતી મહારાજ. કતા હતા હવે જોવા હજુ પાકું નહી કર્યું.
હમ હમ બરાબર. ચાલ જવાન થાય તો વધો નહી ના જવાન થાય તોય ચિંતા આપડે તો હોય કોમ કરો ક કરો ફરક શું પડે.
હમાં તો ક હતો નહી, એ કોમ કરવા જવાનું છે ખાલી કે.
હા એટલે જ નમૂલવા એ કરો ક કરો એમ.
હ હો એ.
ઓ કામ તો કરવું જ પડે ને. અને બીજું
હ તમારે દ્વારકા સિવાય કયોવાય જો બેટ દ્વારકા ફરવાનું છે ત્યાં? હેલો.
તમારે નેટવર્ક નેટ હ તમારે નેટવર્ક નો ઈસ્યુ છે પણ.
બાજુું કોઈ મંદિર હોય ને તો કેજ આપે ત્યાં ભી જાય.
હા એટલે સોમનાથ પણ છે ત્યાં સોમનાથ.
હ ત્યાં જાશું. જઈશું બધું જોવાલાયક સ્થળ હશે તે બધે ફરશે.
હા જો પોરબંદર છે ને ત્યાં ગા ગાંધીજીની હા ગાંધીજી નું બધું છે ત્યાં. ગાંધીજી નો જન્મ થયો હતો ને, હ ત્યાં ગાંધીજી નું મકાન પણ છે ગાંધીજી નું મકાન પણ છે.
એવું એમ ગાંધીજી ન વાપરતો હતો મકનમાં.
ફરશું આપડે.
આવો જઈશું જોઈશુ ચોક્સ.
હે?
ચોક્કસ ચોક્કસ.
હા ત્યાં જઈને આપણેે બધું ફરીશું. અને બહુ મજા આવશે અને રિટર્નમાં આપણે શંખેશ્વર જશું બહુચરાજી જશું બેચરાજી માતાજીના મંદિરે દર્શન કરશું. બરાબર આ એક કોલ આવે છે પણ હવે પતવા જ આયો છે આપડો કોલ. બીજું કો.